મારો અવાજ આવે છે?
હા!
જય શ્રી કૃષ્ણ!
શ્રી કૃષ્ણ. કેમ છો?
હા મજા મજા આવે. તમે કેમ છો?
બસ મજામાં.
હમ હમ! શું કેવું હમણાં? તમે વેકેશન છે.
હમ હાલમાં તો વેકેશન જ છે.
તો આપણે કશે ફરવા જઈએ.
વિકાસ તો રહ્યો છો. ફેરવા માટેનું પણ આપડ. એલે સાથે જઈએ તો, સારું મજા આવે.
હ, તમે કઈ એક્ઝામ આયપી?
અત્યારે મે છે ને, અ બારમાની એઝામ આપી છે.
હા, હા, મેં પણ હમણાં દસમાની એક્ઝામ આપી છે, એટલે સારી મહેનત કરી હતી મેં પણ
હ, પાસ થઈ જઈશ.
હા, રીઝલ આવી ગયું છે.
નઈ, હજુ રીઝલ બાકી છે, હમણાં વેકેશન છે. તમારું કેવું છે? એમ પેપર કેવા ગયા છે?
સેમ, તો પાસ ત થઈ જાય છે.
હ, હ હમણાં ત વેકેશન એટલે ઘરે હશો ને?
હ, ધરે છે.
તો પછી, આપડે કશે ફરવા જવાનો પ્લાન બનાવીએ?
ફરવા જવાનો પ્લાન બનાવીએ, કા જઈએ આપડે?
તમે કયાં કહો?
ફરવા તો આપડે દૂર- દૂર જોવા જઈએ તો આપડે. સૌરાષ્ટ્ર સાઈટ આપડે જઈએ.
હમ, રાફરસમા ચાર- પાંચ દિવસ
પછી કસ કચ્છ બા
હ, એટલે આપડે આખું
કોપસ ચોરસ હારુ
આખું સૌરાષ્ટ્ર ફરી આવીએ તો પણ ચાલે.
માતા જીનો મથ જોવાનુ મલશે આપુને જોરાવરપીર શે, વિરપુર, જલારામ બાપાનું મંદિર
હમ, તો પણ ચાલે
વચ્ચે- વચ્ચે આપણને સ્થળો આપણને ઘણા જોવાલાયક મળશે.
હ, હ, બરાબર, તો ફરી આવીએે તો સારું કેવાય વેકેશનમાં.
ગાડી આપડે કરીએ, મોટી
હમ,
ગાડી આપડે કરીએ તો, આપડે તમારું ફેમિલી, ને અમારેતા એમકરને આપણે જઈ શકીએ.
હમણા જે ટોયોટાની નવી ગાડી નીકળલી છે, બાર સીટ
હમ, હમ,
તે પણ ચાલે, બાર કે આઠાર સીટ આવતી છે. એમાં પણ સારું કેવાય, એ ભાઈ નો નંબર મારા પાસે છે.
અમારા ઘર થી ચાર જણા આવશે. હું આવીશ, અને મારા ભાઈ આવશે. અને મમ્મી- પપ્પા આવશે. ચાર- ચાર સીટ આમા ઞણીએ
હમ, હમ,
તમારા ઘરેથી કોણ? કેટલા જણા આવશે?
મારા ઘરેથી આઠ જણા છે, અને બાકીના ફેન્ડસ લોકો પણ કેતા છે, મારા હાથે જે ભણતા હતા હ, તે લોકો પણ આવાના છે એમ કેતા છે, એટલે તેલોક ને પણ સાથે લઈ લઈશું.
હા, આપણને અમારા ઘરે ચાર ને આઠ એક ગણીએે, આઠ ને ચાર બાર સીટ તો આપણે થઇ જાય આપણેે.
હમ હમ હા એટલે બીજો બધ સામાન. હોય તે પણ મુકાઈ જાય.
સામન હું કહીય છ.
હા એટલે મારા પાસે છે પેલા ટ્રાવેલર્સ વાળા ન નંબર તેને હું કોન્ટેક્ટ કરીશ. ને પૂછી લઈશ શું છે રેટ.
હમ. કેટલા ચાર્જ થાય છે તમારા ત્યાં સુ સુી જવા માટે એનો. મેં પણ એક ફન્ ફોન કરીને પૂછી લઈશ.
હમ આપડે જેટલા જણા જવાના છે ને.
હમ.
હ.
કોની ત આપણે ગાડીમાં સસ્તું પે તે રીતે આપણેશું. એ પ્રમાણે આપણે પૈસાની બી આપણે સગવડ કરીશું.
હા આપડે પેલા છે ને જેટલા જવાના છે ને તેનું ને વોટસઅપ પર એક ગ્રુપ બનાવી દેએ.
ગ્રુપ બનાઈ દે લિસ્ટ બનાઈ દે.
હમ હા એટલે આપણને ખબર પડે.
હમ ખબ પે.
પૈસા પણ લઈ લઈએ રી.
હમ હમ.
એટલા ભાઈ ને કોન્ટેક્ટ કરી અને એને પછી જોયા કેટલા પ્રઇસ. સ કેટલી રહીએ લ કે.
ચાર થી પાંચેક દિવસનોો આપડે પ્રવાસ રાખીએ.
હ એ તો કરતો હો શું. ટ્રાવેલર્સ વાળા એ લોકો કિલોમીટર પર પૈસા હોય છે.
હા પણ મેં રાત્રે પણ એ લોકો ગાડી હાકી નઈ.
મેં આગળ પૂછેલું હતું. કે એ લોકો છે ને ટ્રાવેલર્સ પર. એક કિલોમીટર પર હઢાર કે પંદર રૂપિયા જેવા લે છે.
હ હા.
હમ લપુર તો કદાચ પાંચસો થી આઠો. કિલોમીટર જેવું હશે.
હા તો થઈ જાય.
હમ લાકડું દસ ખણ હજાર જેવા રૂપિયા થતા હશે. અંદાજે એટ થોડ બધા ના ભાગી આપડે. કરવાના હોય તો બે હાજાર રૂપિયા જેવા એક હજાર કે બે હાજાર રૂપિયા જેવા કરવાના રહે..
હમ એટલા સારો આપેચ્ચ બીજાે કચ્ચ પાણી ના આપડે. અલગ ફઢીલ લીસ
એટલે આપડે ત્યાં જે જવાનું હોય તે પછી આપણા ખર્ચે હોય છે હને જમવાનું ને નસ્તો ને એ બધું.
ટ્રસ્ટ દ્વારા ચાલતું હોય ને એટલે અમુક મંદિર માટે આપણે. વીરપુર જઈએ આપણે જલારામ બાપના મંદિર માં આપણને ભોજન. ફની જ છે આપણને.
હમ.
અમુક મંદિરમાં આપણને. જન્મ લઈ જઈએ.
હા હા ત્યાં શેરડી સાંઈ બાબા ના મંદિર માં પણ આપને મળી જાય.
હ રહેેવાની સગર પણ હોય છે હોેલ.
હા ત કોઈ હોસ્ટલ ક તો.
દ્વારા ચાલતી હોય કોઈ તફથી ચાલતી હોય તેમાં પણ હોય.
હા એટલે આપણને સારું પડે
હમ બગદાણા મળા આપડે બાપા સીતારામ નું. આપ ત્યાં પણ જમવાનું સગવડ કરી.
હા ત્યાં પણ મેં એક વાર ગયો હતો આગળ.
હા.
ત્યાં પણ સારું છે એવું મંદિર પણ છે.
જમાળે જ છે એટલે ત્યાં પણ એક રાત આપણે રોકાઈ શકીએ. જમી ને જ‌ઇએ તો શ. જમવાનું મળી રહી છે અને ત્યાં પણ આપને બહુ મોટી ટ્રસ્ટ. દ્વારા ચાલતી હોસ્ટેલ બનાવેલી છે. ત્યાં પણ આપણે રાતો રાતો આવાશ કરી શકીએ.
હા એમ તો ત્યાં હોલ જ હોય છે તેમાં બધા પથારી નાખીને સુઈ જવાનું હોય છે.
આપણે કોમન બધા સાથે બધા સુઈ જઈએ. આપણે ચારસોારસો એવું લઇ જવાનું રૂમાલ છે.
હમ હમ.
નાવા માટે ના રુમાલ છે એ માટે.
હા હા.
કપડા પેટર્ન જોડી લે. એ બઘી સગવડ આપે આપડી રીતે થોડું ઘણું લઈ જવાનું. નાસ્તો સુકો નાસ્તો. લ‌ઇ જોવાનું એટ આપડે ખાઈ શ પણ ખાઈ શકીએ. તથી આપે વિચાતુ લ‌ઇ આપણે બ‌ઉ મોંગું પડી જાય.
હા હા.
આપણે આપણા ઘરેથી લઈએ નાસ્તો બનાવીને આપણને સસ્તું પણ પડે.
હા.
ત્યાં તો મંદિર ની નજીક માં વેચતા હોય તે તો. ભાવ વધારે લઈ લઈ લઈ છે નાસ્તા પાણીના. આપણે ઘરેથી લઈ જઈએ સારું પડે છે.
એમ તો શું આપણે ટ્રાવેલર્સ કરીએ ને તે લોકો ડ્રાઈવર લોકો ને ખબર હોય છે. જે કે કઈ હોટલ પર રોકવાનું કઈ જગ્યાએ.
હોવાનું એમ એ લોકો ઘણી બધી ટ્રીપ કરતા રહેલા હોય છે આવી. હું. એટલે લોકો આપણને સલાહ આપતા હોય છે.
હમ હમ.
હમ!
હા એ લોક નો અનુભવ હોય છે એ લોક ને જતા આવતા રહે છે. ને બઘયે હોટેલ વાળા ભી એ લોકોને ઓળખે.
આગળ પણ મેં સ્કૂલમાં હતો ને છથા સાતમામાં. ત્યારે પણ મેં પ્રવાસ જયો હતો.
હમ
તે છે ને આપડે ગિરનાર પર ચડેલા હતા
હમ
બીજા ઘણા બધા મંદિરે પણ ગયા હતા
હા ગિન ર હશે પાવાગઢ હશે
હમ હમ.
સાપુતારા હશે.
હા સાપુતારામાં પણ ગેલા હતા. અ્યારે ચોમાસુંુ ત્યારે ગયેલા હતા પણ અત્યારે બહ ધુમ્મસ અને વરસાદ વાળું વાતાવરણ હત એ કઈ દેખાતું નહી હતું એટલું બધું.
આગળ તો રોડ જ ન હતો.
અમને પણ છઠ્ઠા ધોરણમાં હતા ને, ત્યારે અહંયા પાનેરા છે. પછી જે. લવાસાશે એ બાજુ નાના મોટા. પ્રવાસે લઇ જતાા હતા. ત્યારે તો. બહુ ઓછી કિંમત માં સ્કૂલ તરફથી હતું ને. ઓછી કિંમતે ત્યારે અમને લઇ જતા હતા. ત તો આપડે બસો ત્રણસો રૂપિયા કરીયએ. આપને બે ત્રણ પ્રવાસે આપ ફવી લાવતા.
હા હા!
સ્ પૂર ભરાઈને બસ જાય. આપણને
હા! એ તો કોઈ દિવસ કોલેજમાં રજા હોય, ત્યારે પણ અમે કરતા હોય છે એમ.
ત્યારે બી ફરવા જઈ આવીએ. નજીક તો અમારા કકવાળી દાટી માં પણ જ્યા. નદી જેવું છે. દરિયો જેવો છે. ત્યાં પણ ફરવાનું સારું છે એમ. એટલે નાસ્તો એવું બધું લઇ જાય એમ.
એ તો આયા ઠીકઠાક. થીથલ માં પણ મસ્ત દરિયો છે. ત્યાં પણ મસ્ત આ ભોવા હવા લાગે. અને ત્યાં એક. સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર. પણ આવેલું છે. અને સાંઈ બાબા નું મંદિર પણ આવેલું છે. એ પણ બહુ સારામાં સારું પ્રવાસ જોઈ શકીએ.
હમ હમ!
બનાવીને લઈ જાય. આપે સવાર થી જયા સાંજે. આરામ થી આપડે ફરી શકીએ.
મેં તો કેટલા આઠ થી દસ વર તિથલ ગયો છે. પછી ત ભગવાન મંદિર માં પણ ગયો હતો ત્યાં.
સ્વામિનારાયણ મંદિરમાં પણ ગયો હતો. એવ બહ ઘણી વાર ગયો હતો.
મેં વચ્ચે એક સમૂહ લગ્ન હતો શ. સ્વામિનારાયણ ના હોલમાં, ત્યારે અમે. અમારા મમ્મી સાથે ગયેલા હતા. બહ સ્વામિનારાયણ તરફથી જ હતું અને ત્યારે. એકસોને આઠ જોરા હતા અને ચમુલગ્ન હતા. ત્યારે બહુ મજા આવેલી હતી. અને ત્યારે અને ત્યાં હોલમાં જતું. અને બહુ મોટો હોલ બનાવેલો છે ત્યાં. એ ત્યારે. આથી મહિના પેલા ગે ના
સારું કે ભાઈ. તમે ફરી પણ અવાર સાથે.
હમ સાથે સાથે થીથલ ના દરિયા કિનારે ગયેલા હતા. અને સાંઈ બાબા ના મંદિર ને પણ દર્શન કર્યા.
હા હા! ચાલો ને કઈ ન. હવે આપડે પેલું ટ્રાવેલ્સ વાળા ભાઈ ને મળીએ ને પછી પૂછીએ.
બોલો તમે એમને પૂછો. કે અમારે કચ્છ સુધી જવાનું છે તો કેટલા પૈસા લેશે. એ પણ અમારે અમારા પુછી લેવું. આજે આપડે. સેટિંગ કરી અને ગ્રુપ માં બધાને. નામ આપડે લખી દઈએ અને જેટલા આવવાના છે એમ. આપણે એડવાન્સ માં પૈસા થોડા લઈ લઈએ હવે. ટ્રાવેલ્સ વાળાને ત્યાં આપણે એડવાન્સ આપવું પડશે. તો જે લોકો આવશે નહી પછી છેલ્લે. બાકી ના બધા એ ઘરે આવીને હિસાબ આપી દેવાનો એમને.
ઓકે ઓકે ચાલો કઈ નહી હવે મળીએ આપણે. હા સારું સારું.
હમ.
બાય.
હા ચાલો.
હા જણાવજો હા.
હ જણાવશું.